વાત કરવા
હલો.
નીતિન આપો એમ.
આલે નીતુ.
હાલો. હું કરે?
ઠેક. હાલ ગોળો ખાવો હોય. હાયલ ને.
ગોળો હું ખાયે, અહિયાં થામડા ધોઈ
ઠીક. હાલો-હાલો. હાલો. તું બોયલ ને.
ના તું બોઈલ ને.
હા. ખાઈ લીધું? ખાઈ લીધું?
હજે કારખાને થી આઈ સું.
ઠેક.
તું એ નથ જાઈતી?
ના, ના હું દાડિયા નથ જાયતી. જાય દાળ્યું હોય? નહીં.
લિયો.
ખાઉં.
અહે મજ આવશે વયેવ.
લે મજા.
ના, ના તો હે જ ને
ના, ના માર નથ આવું. મને નથી આવડતા. એટલે મારે નીચે આવ, નહીં.
હું શીખવાડ દઉં તને.
હાલો.
હા બોલ.
તું બોઈલને.
ના, ના તું બોઈલ. ના, ના તું બોઈલને.
થાળી ક્યાં આવે તો દાળીએ જાય.
દાળી નથ આવતી. આખો દી ઘરે હું કરે?
તો હું બેવીન, હૂવીન, ખાઈ.
લ્યો. આઈ સુરત વઈ આઈ વિરાશ
ના. ક્યા આવ
ગામડે કાઈ નીચે અહીંયા જ છે વઈ આઈવ
ની ન્યાં આવું.
ઈ વાત એય હાસી.
તો ખોટા ભાડા દેવા પડે.
હા ઈ વાત હાસી. ન્યાંન ન્યાન રેજે.
કે હા વાળી. . તું બોઇલને.
તું બોઇલને.
ઈ ગાડી.
હારું હાઇલ. તો મૂક.
ના-ના.
કેમ.
બોઇલ હું મુકું બીજી ગાડી ની કે આપડે મેલશું. માં હાઉ ક્યાં હઈશે કોને ખબર. બાયર હશે ક્યાંક. મારો વરય ક્યાં હઈશે. કોને ખબર. કઈ ના. હ. બોલ
હા સારું હાલ મોકવું હો મારે ગાામ આવ્યું છે.
અ મમ્મીં ને દે હા
હવું